હેલો. હેલો.
અવાજ આવે છે.
આવે છે કેમ છે?
હે.
કેમ છે?
બસ મજામાં કેમ છો તમે?
મને એ સારું છે શું કરો છો આઈ થિંક ત વરસાદ હતોના કે નહી.
હમ નહી નહી વરસાદ અમારે અહીંયા નથી. અમારે અહિયાં તો એકદમ ખુલ્લુંસ બાકી તો બધું એકદમ સરસ વાતાવરણ છે તમારે ત્યાં છે વરસાદ?
હા અહિયાં તો વરસાદ થયો ને કોકે કીધું તમારા સાઈડ પણ વરસાદ છે એમ એટલે તો પૂછ્યું મેં.
ના ના એઈ અહં તો વરસાદ જેવું કઈ નથી એકદમ તડકો ને એવું છે.
ઓકે. શું બાકી? કામકાજ કેવું ચાલી રહ્યું છે?
હમ્મ બસ કામકાજ તો બરોબર ચાલી રહ્યું છે આ છે ને. હમણાં આ મીન્સ શું છે કંપનીમાં જવાનો હતો બરોબર ને હવે ઈ મીન્સ એક વાર એમ કે કે આવી જાઓ તો બધું સામાનને પેક કરીલ પછી એ ટાઈમ પર એમ કે નહી હવે નથી આવું તો મીન્સ પાછું બધુંલામ પછી જયારે નીકળવાનું હોય ત્યારે ચાર થી પાંચ કલાક પહેલા કે હવે નીકળો‌ એમ પછી વિચાર આવે કે શું કરવું શું નહી હ જવું તો હશે પણ મીન્સ આ એન્ડ ટાઈમ પર બોલાવેને એટલે પછી સાચી વાત છે રાઈટ.
તમારી બધી વાત સાચી છે એમ તો પણ એ લોકોને પણ કઈક મજબૂરી હશે ને અચાનક તમને એવી રીતના બોલાવતા હશે તો મતલબ બાકી એમ તો ના કરે.
હા એ વાત તો સાચી તો એમની મજબૂરી હશે બરોબર પણ એટલીસ્ટ એક ફિક્સ ડેટ પર હોય ને તો આપણને એ બધું એમ બરોબર ફાવે જો હવે કોઈ વાત હોય બરોબર ને જેમ કે તમને પેલાથી જેમ કહી દે કે આ ડેટ ના આવતાજ તો આપણે શું મીન્સ બધું તૈયારી કરી રાખીએ બધું મીન્સ જે વસ્તુ હોય એ આપણે બધું જોઈ લઈએ બધાને મીન્સ કહી દઈએ બધું આમ પ્રોપર સેટ થઈ જાય બરોબર ને. તો નીકળવામાં પણ મીન્સ મજા આવે એમ.
હ રાઈટ તમારી બધી વાત સાચી છે તો તમને કોઈ એમને આઈડિયા જ નહોતી આપી કે તમે પંદર દિવસમાં કે મહિનો દિવસમાં આવતા રહ્યો એમ કઈ કીધું જ નહતું પેલા?
નહી પેલા કીધું હતું્ પણ હવે શું થતું કંક ને કઈક પછી નીકળે ને કે કંપનીમાં આવે એમ કે છે કે નહી આવો. પછી આમ તો દોઢ મહિના થયા બોલાવે છે બરોબરને. એ તારીખ આપી ને પછી જ ચી કન્સલ કરું ક્યાંક તો હમણાં જો ને બે દિવસ ની જ વાત છે નહી કાલની જ વાત છે હવે મે એમ શું કીધું કે નહી હવે મીન્સ આવવાનું થતું જ નથી એકદમ કે નહી હવે એકદમ કેન્સલ આવે પછી જોયું જશે ને હવે મીન્સ પછી સાંજના એમ કહેશે કે આવી જાવ તો મીન્સ નીકળવું કેમ એમ હજી હું વિચારું છું. પોસિબલ થાય તો નીકળીશ પણ એટલીસ્ટ વહેલું એમને પણ કીધું હોય ને આજે સવારના પણ તો એ કઈક થઈ જલે એમ બરોબર ને હવે સમજી શકો છો તમે રાઈટ.
હમ્મ રાઈટ સમજી તો શકીએ છે. બટ એ લોકો પણ દોઢ મહિનોથી તમને બોલાવી રિયા છે. તો તમારે એટલીસ્ટ એટલી તૈયારી તો રાખવી પડી કે અચાનક ગમે ત્યારે બોલાવે છે ને ટાઈમે તમે ના જતા હોય તો હાર્ડલી તમને આન્સર પણ આપતા હશે. ત કે નાનું આવતા.
હા એ વાત પણ સાચી પણ એમાં મ પછી માણસ હલવાઈ જાય ને રાઈટ
એ વાત પણ સાચી તમારી તો શું વિચારશે જવાનો વિચાર ચર્શિકે
હા વિચાર તો છે જવાનો જોઈએ હવે શું બધું સેટ થાય પ્રમાણે હ હું એમને એમ કહ છું કાલનું તો એ કે કે નહી કાલનું હોય તો મીન્સ ના હોતા તો એ વાતનું પર કઈ મતલબ નહી ને એટલી કાલનું હોય તો મીન્સ બધું સેટ કરીને ઈઝીલી માણસ નીકળી શકે શાંતિથી હવે ગાય ગાયમાં એવી રીતના નીકળે મીન્સ માણસ રાઈટ કે અહીંથી ત્યાં જવું ત્યાંથી એવું પણ નથી ને કે કંપની અહીંયા છે ત્રણસો કિલોમીટર ઈ હવે જવું પડે કેટલા બારસોખણ કિલોમીટર એના માટે ચોવીસ થી પચીસ કલાક બીજા આઠ કલાક માની ચાલ એટલું ટ્રાવેલિંગ કરવું પડે ચાલ ટ્રાવેલિંગમાં કઈ વાંધો નહી આવે બરોબરને
ઓખ બટ એટલીે લોકો તમને દોઢ મહિના ત્યાં બોલાવી રહ્યા છે તો વિચાર કરો એક એક દિવસ મતલબ એમની કઈક કામ હશે મજબૂરી હશે તો જ તમને બોલાવતા હશે. રાઈટ
હમ હા એ વાત તો સાચી તમારી એમની મજબૂરી હશે મતલબ છે એમ આમ તો
હા બાકી બીજા કોઈને પણને એ જોબ આપી શકે છે ને રાઈટ
હા એ વાત પણ સાચી તમારી પછી બીજા કોઈને એ જોબ આપી શકે છે પણ એટલીસ્ટ મીન્સ જો આટલો બુ થયું બરોબરને તો એક દિવસ વેટ કરી લઉં સારું શું લાગે તમને આમાં
તમને એ લોકોએ પંદર દિવસનું કીધું હોય ને દોઢ મહિનો ઓલરેડી તમે કાઢ્યો હોય તો હજુ એક એક દિવસ કરીને શું લાગે છે કોઈ કંપની એટલી બધી વાત જોતી હશે
નહી બધી કંપનીઓ વાત આટલી ના જોય પણ અમુક હોય ને જે સ્પેસિફિક કંપની હોય બરોબર ને એ જોઈ શકે એમ બબ કારણ કે એમને પણ ખબર છે કે આ પર્સન છે ને મીન્સ બહ લેલ છે કે, ડેડિકેટેડ છે વર્ક માટે એમની સાથે જ મીન્સ રહેવું છે બરોબરને કંપની સાથે તો આઈ થિક જોઈ શકતા રાઈટ
રાઈટ એટલે તો એ લોકો બોલાવતા હશે તમને બધું સમજતા હોય તો જ
હા એઈ વાત પણ સાચી
હ તો પછી તમારે બોલો બોલો બોલો
નહી તમ બોલ તમે વાત પૂરી કરો
તમારે પણ એ સમજવું જોએ ને પંદર દિવસ કને મહિનો કાઢ્યો તમે એમ કો છો કે દોઢ મહિનો કાઢી નાખ્યો તો એ કંપનીને તમારી નીડ હશે તો જ તમને બોલાવતા હશે તો એ તમે એક એક દિવસ કરીને દોઢ મહિનો કાઢી નાખ્યો હોય તો પછી એ લોકો કેટલા દિવસ તમારી વાત છેશે રટ
હા રાઈટ રાઈટ એ વાતમાં તો લાગે છે કે કંપની જ બરોબર છે નહી મારી ભૂલ છે એ બધી જગ્યા બરોબરને
આઈ થિંક બધી જગ્યા તમારી ભૂણ નહી પણ હોય એ કંપની પછી એમ ક છે ને ક્યારેક આવજો ને બીજા દિવસે એમ ક છે કે ના આવજો ને
હમ ઈજ એમાં જ છે ને માણસ કન્ફ્યુઝ થઈ જાય હવે સ્ટાર્ટિંગમાં જો કાલની જ વાત લેવ કે પહેલાની વાત લે કે એમ કહી જ દે તમને બરોબર ને કે નહી હવે મીન્સ આવું જ નથી તમને તો મીન્સ પછી શું માણસ ન મૂડ એકદમ એમ છડો થઈ છે એમ બરોબર કે મીન્સ ક્યારેક બોલ આવે છે ક્યારેક ના ફડે છે પછી એમ ચાર પાંચ કલાક પહેલા નીકળવાનું ત્યારે કે છે કે આવી જવ તો એટલા માટે બીજું કઈ ન એમ તો કંપની તો બહુ સરસ છે બરોબર ને એના જેવી કંપની તો આઈ થિંક નહી હોય થોડ પણ ઈન્ડિયામાં
તો તમારે ઇમરજન્સી જવું પડે તમારા ફ્યુચરનોો સવાલ હોય તો તમારે એવી રીતના જવું પણ પડે ને રાઈટ
હા જવું પડે એ વાત સાચી પડ એમાં શું છે કે હું ત્યાં હાલ્યો જઈશ પછી અહિયાં મને આવવાનું પછી રેરલી મળશે મતલબ ક્યારેક ક્યારેક મીન્સ વર્ષમાં બે વાર ત્રણ વાર એમ આવશું બબર
રટ
હા તો એટલીસ્ટ શું પહેલાથી જ બધું પ્લાન હોય ને કે આ તારીકેે જવાનું છે એમ પહેલા જ કહી દીધું કે આ તારીખે નીકળનું શુંને આ તારીકે પહોચીશ તો એટ માણસને છે ને શાંતિ ર એમ કે નહી આ તારીકે ની કરવાનું શું તો ઘર બધા માણસો ઇન્ડિયા તો એને બધા માટે સહેલું ન હોય રાઈટ. કે બધું, મારું શું છે ખબર છે હું કતો. હોઉ ને એ રીતના બધી મીન્સ અગને એક વાર જોઈ લઉને, નિહાળી લઉ. પછી મીન્સ એમ કેતા હોય ને કે આપણે જ્યાં મોટા થયા, ત્યાં અલવિદા કેવું મી થોડુંક અઘરું જતું હોય બરોબરને પણ હા એ વાત પણ સાચી કે માણસને કમાવા માટે તો જવું જ પડે રાઈટ. તો એમાં એ કઈ વાંધો નથી. હમ
પણ તમારે પાછું પણ જવાનું જ છે, ને એવું તો નથી કે તમે સાવ જ જઈ રહ્યા છો પરર્મનન્ટ, માટે વરસ દિવસમાં જવાના પાછા?
હા એઈ વાત તો સાચી તમારી બરોબર. એમ તો એકદમ નહી પણ પછી લગભગ સુધી તો અહી નહી આવ, કારણ કે પછી ત્યાં જ બ જગ્યા રવાનું થશે ને તો પછી, તો મીન્સ એ કહી ઘર ખુદ નું ઘર ને ખુદ જ મહેમાન એ રીતના થઈ જશે.
ઓકે! બટ તો એ દોઢ મહિના વાત જો તો હોય તમારે વા મતલબ થોડોક વિચાર કરવું પડે એમ છે. કા પછી ડાયરેક્ટલી કમ બનીને કહી દેવું બધુ સારું ના કે તમે બીજું એકાદું પર્સન જોઈ. મારાથી નીકળ્યા એમ નથી કારણ કે આમાં તમે એ હલવાઈ ગયા છો, ને એ કંપની પણ હલવાઈ ગઈ છે. રાઈટ!
હમ હા હલવાઈ તો બની ગયા છે, પણ શું કરી શકે મતલબ એમ કેવાય ને કોઈ વાતનું ઠેકાણું નથી, એ રીતના છે બધું.
રાઈટ પણ તો એ જો પંદર દિવસનું દોઢ મહિના એ કંપની વાત જોઈ શકતી હોય. તો તમે આઈ થિંક ઘરમાં આ એ આપણી સ્થિતિ હશે કે તમારે જાવું પડે પડશે એમ તો તમે જલ્દી નીળી જાવ, તો એ વાંધો વાંધો ન
હમ હા એ વાત તો સાચી પણ મને એમ એમ લાગે છે કે તમે કંપની ને મીન્સ વધુ સપોર્ટ કરી રહ્યા છો. શું આમાં ગલત? શું ભાઈ?
તમે ને જો કોઈ જગ્યા જવાનું હોય ને તમને એમ કીધું હોય કે હવે તમારે વીસ તારીખે અહિયાં આવવાનું છે, કે એકવીસ તારીખે એ તમે એ ટાઈમે હજર ના થયા હોય. તો પછી પંદર વીસ દિવસ એ લોકો, પંદર વીસ દિવસ એ વધુ કેહેવાય પાંચ - છ દિવસ વાટ જો એવા તો આખી અલગ છે. પણ પંદર દિવસના દોઢ મહિનો કરતા હોય તો
હમ.
આવા તો તમને એ આઈડિયા આવી જોઈએ કે એ કંપની ને કેટલી તમારી જરૂર હશે. તો જ એમને વાટ જોઈ હોય બાકી બીજા ઘણા મેમ્બર્સ હોય છે. એમને બોલાવી શકે રાઈટ!
હમ રાઈટ રાઈટ એ વાત તો સાચી તમારી પણ મને એવું લાગે છે કે તમે મી કંપની તરફ થોડુંક વધુ એમ જઈ રહ્યા છો. તો તમારી વાત સાચી છે આ થિક હું ખટું છું. અને જવું જોઈએ જોઈએ હવે મીન્સ શું થાય શું નહી. પણ કંપની પણ કંપનીને પણ તમને એવું નથી લાગતું એક દિવસ વેઇટ કરવું પડે એમ.
એક એક એક દિવસ કરીને દોઢ મહિનો વેટ. કર તમે તો કેું.
હા એ વાત સાજીી સારું કઈ નઈ આપણે પછી વાત કરીએ.
ઓકે ઓકે.
હા.